તમને
મારો અવાજ પ્રોપર આવી રહ્યો છે, તમને
હા,
તમારો અવાજ અડગતો જ છે, થી થોડો ઘણો
હા હજી જએ પ્રબ્લેમ ટું છે.
હ તમારી વાત સાચી હું તમને આજે. વીમા વિશે થોડુંક કહેવા માંગુ છે, કે જીવન વીમા આપણને જિંદગીમાં ખુબ જ જરૂરી છે. અને અમારા ઘેરે પણ બધાને માટે અઆ બધા આવા પ્રકારના વીમાઓ ઉતારવામાં આવ્યા છે, અને જેના કારણે આપણને ખુબ સરસ પણ લાગે છે, કે વીમા એ ખુબ જ જરૂરી પણ છે, અને તેના લીધે આપણને હા વીમો તો ઉતારો જોઈએ, અને તે ખુબ જ જરૂરી વો ગાડીઓ બચી જાય છે, અને તે ખુબ જ જરૂરી છે, એક્સિડન્ટ જરૂર થાય ત્યારે હ વીમા બાકીની પણ જાય છે, અને વીમો વધારે ખુબ જ જરૂરી પણ છે.
હા ભાઈ તમારી માટે એકદમ સાચી છે, કારણ કે વીમો જો આપ તો મને ખુબ સારું છે, કારણ કે વીમ આપણને ઘણી બધી. સ્થળ બાકી છે. ઈ પરિસ્થિતિમાં ફસાઈ ગયા જેમ કે આપડે ઘરે કોઈ એવું કંઈ વૃદ્ધ જે આપડા દાદા બીમાર પડ્યા હોય કે પછ પછી આપણા ઘરના કોઈ સદસ્ય એવું બીમાર પડી હોય અને ત્યાંનો બધા ખર્ચો હોસ્પિટલ બધા ખર્ચો હોય તો આપણે જો વીમો સારું એટલે કે જીવન વીમાો આપડે લીધેલો હશે તો આપણને સારું પ્રોફિટ મળી જશે એમ એટલે કે વીમા આપણને ઘણી બધી આવી આપ સામે રક્ષણ પૂરી પાડે છે. અને ઘણી બધી એવી જેમ કે, આકસ્મિક પરિસ્થિતિ થઈ જાય પછી એના સામે રક્ષણ પૂરી પાડે છે. એટલે આપણે વિમોન ઉતરવો ખુબ જરૂરી છે, કારણ કે અમારે ઘણા બધા લોકો વીમા વિશે ખુબ જાગૃત છે, અને ઘણા બધા લોકોને અમે વીમો લીધેલો છે. અને અમારા ઘરના બધા જ સદસ્યોને અમે જીવનમાં લીધેલ છે, કારણ કેના કર કોઈને બીમાર પડી ગયા અથવા કોઈવે ગમે તે પરસ્થિતિ ઉભી થઈ ગઈ તો પછી આપણને એ સામે રક્ષણ પૂરી પાડી શકે છે, કારણ કે વીમો આપણનેધી રક્ષણ પૂરી પાડશે તો પછી વીમો આપણને આપણે લેવો જ જોઈએ તમે પણ જે તમારા ઘરના બધા સદસ્યો છે, જેમ કે તમારા બધા માટ પિતા છે. તમારા ઘરના કોઈ મા બા છે, દાદા છે, તેમનો પણ તમે વીમો લીધેલો હશે ને
હા અમે ઘણા પ્રકારના વીમાઓ લીધા છે, જેમ કે બધા લગને થોડા થોડા વીમા અમે લીધે લીધા છે, અને એને જયારે પણ નાની મોટી બીમારી થાય તે એના માટે જ બીમાર આ બિલ પણ ઝગવી દે છે, એટલે વીમો વધારવો ખુબ જ જરૂરી છે. અને વીમાના કારણે આપને ઘણી બધી સુવિધાઓ પણ ખુબ જ જરૂરી છે, એ પણ આપણે ઉતારવો જોઈએ જેના કારણે આપણે આપણા પરિવાર અને આપણે ખુશ સુખી રહેશું અને જો આપણે વીમો વધારવામાં આવે તો ઘણા પ્રકારના વીમા છે, આપણે કોઈપણ બિઝનેસ ચાલુ કરીએ તો તેના પણ વીમો ઉતારવામાં આવે છે, કોઈ માલ ખરાબ જાય, કે કોઈ માલ આવે તેવા, ખુબ જરૂરી છે, વીમાના કારણે ઘણા બધા ફાયદાઓ પણ થાય છે, અને તે ખુબ જરૂરી છે, વિમો આપણે ઉતારવો જ જોઈએ, અને જેના કારણે આપણને ખુબ ફાયદો પણ થાય છે, અને નુકસાન પણ નથી જતું. એટલે વીમો આપણને ખુબ જ જરૂરી છે, ઘણા બધા મોટા જહાજોમાં પણ વીમો ઉતારવામાં આવે છે.
હા ભાઈ તમે જે કીધું કે બઘા મોટા મોટા જહાજોમાં પણ વીમો ઉતરવામાં આવે છે. એટલે મને પણ ખબર છે કે જહાજોની એ રિક્વાયરમેન્ટ હોય છે કે જે જહાજમાં માલ પહોંચડવાનો બધો વીમો પ ઉતવામાં આવે છે. એટલે કે જ્યાં સુધી માલ પહોંચી ની જાય ત્યાં સુધી એ લોકોનો વીમો હોય છે. અને જ્યાં સુધી માલ પહોંચી ગયો પાછી એ લોકો વીમો પૂરો થઈ જાય છે. એટલે આપડે તમને ખબર છે કે આપડે જે બેન્કિંગ કરીને જે આપડે, વાણિજ્યમાં આપણને ભણવામાં આવતું કે વીમો આપણને ત્યારે લેવો જોઈએ, અને ક્યારે આપણને વીમો પોલિસી ક્યારે ખુબ કામ આવે છે અને ક્યારે આપણા સમયમાં સારું આપણને, ઉપયોગી થઈ જાય છે, એટલે કે વીમા વિશે પણ આપણે જે આપડે જ્યારે જે વાણિજ્યની જે, સંચારને આપડે બુક વાંચતા હા આપડે કોમર્સ માં હતા ત્યારે, ત્યારે આપણને વિમા વિશે આખો પ્રકાર ન સ્ટોરી અને આખું પા પાઠ જ આપેલો હતો. અને ત્યારે આપડે ખુબ સારી રીતે સમજી પણ ગયા હતા. અને વીમો શું છે કેવી પોલિસી છે તે આપણને ખુબ સારી રીતે સમજ્યું હતું. એટલે વિમાનો એર્થ એજ છે કે ઘણી બધી પ્રકારની આફોડ સામે રક્ષણ પૂરી પાડે છે. અને તે સામે આપણને સારી એવી રકમ પૂરી પાડે છે. તે એના આપડે વીમો કહીશું કારણ કે વીમો તો આપડે લેવો જ જોઈએ. કારણ કે આપણા દેશમાં આપણે ઘણા બધા ગામડાઓમાં પણ, એને જે વિકસિત કરવું જરૂરી છે કારણ કે ઘણા બધા શહેરો કે ભઇ, ઘણા બધા ગામડામાં જે વીમો છે એના વિશે બધાને ખબર નથી અને જે બધા લોકો વીમો પર લેતા પણ નથી. કારણ કે આપડે વીમોને જો વિકસિત કરશું. તો ઘણા બધા લોકો આવી બધી પરિસ્થિતિ સામે રક્ષણ પૂરું પાડશે અને આવી બધી પરિસ્થિતિ સામે લડી શકશે. બાકી તમારે શું કેવું છે આના વિશે?
હા તમારી વાત સાચ કે, હવે ગામડામાં ઘણા લોકો વીમા વિશે જાણતા પણ નથી અને તેઓને, હ જાગૃત કરવા જોઈએ વિમો ઉતારતા પણ નથી અને તેઓની, અ તેથી ઘણા બધા નુકસાનો પણ જાય છે અને જેના કારણે આ પણે વીમો ઉતારવો જોઈએ અને અન્ય પ્રકારની સહાય અને ગણ તરી કરવી જોઈ અને જેના કારણે આપણને ખુબ જ જરૂરી છે કે આપણે વીમો ઉતારી, આપણને અને આપણા પરિવાર ને ખુબ જ સારું પણ લાગશે અને, વીમા ના પૈસા તરત પાકી પણ જાય છે હું, એક પ્રકારનો બિઝનેસ કર્યો છે જેમ કે, હું કોટનનો બિઝનેસ કરું જ્યારે પણ કોટનમાં આગ નેવો લાગે, તો તે વીમા ના પૈસાથી તેઓ, તેઓ પકવી આપે છે અને તે ખુબ જ જરૂરી છે જો નહી કરું તો મને, ખુબ જ નુકસાન પણ જાય છે.
હા ભાઈ એ તો આપડે જરૂરી છે કારણ કે મેં પણ મારે જે ઘરનો વીમો લીધેલો છે. અને જે મારી બાઈક છે તેનો પણ વીમો લીધેલો છે કારણ કે આપડે, આ બાઇક નો પણ વીમો લઈ શકીએ છીએ જેમ કે કાર વ્હીલર પછી કાર નો, પછી મોપેડ નો કે પછી આપડે કોઈ પણ એવી મોટી મોટી જે બધી હોય છે લક્ઝરી કારનો પણ વીમો લઈ લઇ શકી છે કારણ કે કારમાં કોઈ પ્રકાર નુ નુકસાન થયું હોય, તો પછી વીમા કંપની આપણને ત્યારે જે નુકસાન થય હોય તેનું ભરપાઈ પૂરી પાડી શકે છે. પરંતુ મેં તમને એ કેહેવા માંગ્યું છે કે ઘણા બધા લોકો વીમો લેય છે. અને તેમાં નફો કમાવા એ લોકો ફો છોડી રહ્યા છે કારણ કે ઘણા બધા પ્રકારના એ લોકો એવું વિચારે છે કે આપડે વીમા જે નુકસાન થયું હોય તે વધારે બતાવી દઈએ અને પછી આપડે નુકસાન આપણને મળી જશે પરંતુ વીમા કંપની જોય છે. કેટલું નુકસાન થયું અને કેટલું પેલું થયું છે પછી આપણ એની ચૂકવણી કરે છે કારણ કે ઘણા બધા લોકો નફો કમાવવા માટે નફો કરવાના બધા હિસ્સેથી એ લોકો વીમો લે છે. અને વીમા કંપનીને એવું બધું દેખાવામાં આવે છે પરંતુ વીમા કંપનીને ખુબ સક્ષમ હોય છે. અને ખુબ જાગૃત હોય છે અને જેટલુ થયું તેથી લોકો નુકસાન થાય તેટલી લોકોને નુકસાનને ભરપાઈ કરી આપે છે. એટલે આપણે અને આપડે અને બીજા લોકો પણ એવું બધું નઈ વિચારવું જોઈએ કે આપણે વિમો લેેશું તો પછી આપડે નફા માટે કરશું અને આપણે સારું પ્રોફિટ મળે તે માટે લેવો જોઈએ પરંતુ વીમો તો આપણે સારી સેફ્ટી માટે અને સારું આપણને પેલું આગળ જતા ભવિષ્યમાં કામ આવે એ માટે આપણે લેવું જોઈએ અને વીમા કંપનીને આપડે કોઈ પણ પ્રકાર એવું નુકસાનકારક થવું જોય અને વીમા કંપની આપણા માટે સારું જ વિચારે છે બાકી તમારે શું કેવું છે આ બાબ તે ઘણા બધા લોકો આવું બધું કરે છે ને.
હા ઘણા લોકો વીમા ને ખોટી રીતે પણ ઉપયોગ કરે છે. જેમ કે મેં મેં અગાડી અમારે અહીં કિસ્સા સાંભળ્યો કે તેઓ મૃત જાહેર થઈ ગયેલા અને તેઓને પછી તેઓ એચાનેક કે તેઓ એમ કેહેતા હતા કે તેઓ ફ્રીમાં પકવા માટે એવું કરતા હતા અને તે પછી તેઓને પોલીસે પકડ્યા અને તેઓને દસ વર્ષની જેલ પણ થઈ અને અન્ય લોકો એવું ના કરે મોટી સજા પણ થઈ અને એના કારણે આપણે વિમો પણ સારી રીતના આપણે ઇસ્તેમાલ કરવો જ્યારે આપણને જરૂર પડે ત્યારે જ આપડે વીમોને એવું પકવા આપડે ખોટી રીતના વીમો પકાવશું આપણને ખુબ જ મુશ્કેલી પડી આપણને વીમામાં આપણને જેટલી રકમ હોય તેટલી રકમ મળે કે ન કે પ્રોફિટ મળે કે ન લોસ મળે.
હા ભાઈ તમે એ પણ સાચી છે એટલે કે આપડે તો હવે એ જ કે વીમા કંપની જે લીધેલી છે તેના રેગ્યુલ હા, પેલું કરવું જોઈએ અને મહિને મહિને સારું પ્રીમિયમ ભરી દેવું જોઈએ. કારણ કે ઘણા બધા લોકો વીમા કંપની જે પેલું વીમો લઈને પછી એ લોકો એ લોકો યોગ્ય રીતે મહિના મહિના જે ઇન્કમ પેલુ જે આપડે જે નક્કી કરે એ ભરતા નથી અને અમુક હપ્તા ચૂકી જાય છે. અને પછી વીમા કંપની એક્શન લઈ જ છે કારણ કે વીમા કંપની પણ એટલું એની પોલિસી એટલી હોય છે કે આ એક હપ્તા માફ કરે છે પરંતુ ત્રીજા હપ્તા માફ નહીં કરે. અને પછી એમના ઘરે પહોંચી જાય કે પછી એમના ઘરે ઓફર લેટર કે પછી પોસ્ટ દ્વારા એમ લેટર આવે છે કે ભાઈ તમે આવું નહીં કરો કે પછી તમે યોગ્ય રીતે આજે વીમા કંપની લીધો છે એ યોગ્ય રીતે ભરો. તો પછી તમે આ વીમા કંપનીને ફળ મળશે બાકી નહીં મળશે. કેમ કે ઘણા બધા લોકો એવું કરે છે કે આવું ગમે તે વીમો લઈ ને પછી એ લોકો આવું હપ્તા ચૂકી જાય છે અને પછી એ લોકોને આવું બધું પ્રકારની તકલીફો જોવા મળે છે એટલે મારે તો એ જ કેહેવું છે કે ભાઈ તમે આવું બધું પ્રકારનું નહીં કરો કારણ કે તમે આવું બધું પ્રકારનું જે આવું ચૂકી જશો કે પછી તમે વીમા કંપનીને આવું બધું નકાર બધું એ ને બધું હપ્તો ની ભરસો તો પછી તમારી સાથે યોગ્ય કાર્યવાહી થશે અને તમારે સારું આગળ જતા પ્રીમિયમ પણ વધારે કરવું પડશે અને હપ્તામાં વ્યાજ દ્વારા પણ ચૂકવું પડશે. એટલે આવી બધી પોલિસી એ લોકો બધું લખેલું છે પછી બધા લોકો સિલેક્ટ કરે છે કારણ કે ઘણા બધા લોકો એમને વાંચે પણ નહીં પછી સાઈન કરી દે છે. અને પછી વીમા કંપની ને વરી કમ્પ્લેન કયા કરે છે એટલે એવું નહીં કરવું જોઈએ. બાકી તમારે શું કેવું છે આના વિશે બીજું?
હા વીમા કંપની વિશે હું થોડુંક કેહેવું છે કે અમે એક કિયા કાર લીધી હતી અને તેમાં અમે ફૂલ વીમો ઉતાર્યો હતો અને તે પછી અમારે ત્યાં એક ડિવાઈડરમાં બાજુમાં ઉભરી રાખેલી હતી ગાડી તો તે કોઈ પાછળથી આવીને ઠોકી ગયા ને જેના કારણે અમે પછી વીમો પછી ઉતારીો કે વીમા કંપનીને અમે કમ્પ્લેટ કરી કે અમાર એક્સિડેન્ટ થયું છે પછી અમને અમારો કવાર મળી ગયોને જેના કારણે આ મારી ગાડી ખુબ જ સારી સારી છે અને તો વિજય જરી પણ છે અને તે વીમા કંપની આપણને વીમો પાકવી આપે છે. અને તે ખુબ જરૂરી છે અને ઘણા પ્રકારની ગાડીના વીમા આગનો વીમો પાણીનો વીમો જ્યારે પણ સમ સીમન કરે ત્યારે તેનો પણ વીમો હોય છે અને ઘણા પ્રકારના વીમાઓ હોય છે. તમે કયા પ્રકારના વીમો વાપરો?
હા હું પણ એમ તો મારા ઘર માટે મેં જીવન લીધેલો છે. અને મારા બાઈક માટે અને મારી કાર માટે એનો જે કાર માટે અને બાઈકનો વીમો હોય છે તે લીધેલો છે. કારણ કે આપડે વીમો લેવો જરૂરી છે કારણ કે વીમો જો આપણે નઈ લેેશું તો પછી આપણને બધા ખર્ચા થશે તે ખુબ વધારે લાગશે. અને આપણે ત્યારે આપણા એટલાવાર સમક્ષ નહીં રહેશું કે આપણે પૈસા ચૂકી શકું. પરંતુ અમુક લોકો હોય છે. તે કરે છે પરંતુ આપણા જે વીમા આપે પોલિસી બધાને મળે છે. તે લેવી જોયએ કારણ કે ઘણા બધા મોટા અમિર લોકો પણ જે અમીર બધા જે લોકો હોય છે તે પણ પોતાના કારનો કે પછી એ લોકો ઘરનો કે પછી એ લોકોનો કોઈ પણ મોટો વ્યવસાય હોય તેનો વીમો લે છે કારણ કે એ લોકોને ખબર જ છે કે ઘણા બધા પ્રકારના વીમો લેવાથી આપણનેને આગળ જતા સારું મળશે ને સારું આપણને વર્તર ચૂકી શકે કારણ કે ઘણા બધા લોકો આપણને જે આપણેે વીમા કંપની સિલેક્ટ કરીએ છીએ. તે બધા લોકો એમ વિચારે છે કે આ વીમો આપડે જો સારી રીતે ભરશું તો આપણને સારું એ વર્તન મળશે કે નહી મળશે એવું બધું બે બે વિચારમાંય છે. પરંતુ વમા કંપનીને ખુબ સારી જો હોવી છે અને આપણને બધી આમે રક્ષણ પૂરી પાડશે. સારું ભાઈ મળે પાછા વાળે ઘણી બધી પ્રકારની વીમા કંપની આવશે તેની વાતચીત કરીશું.
હ ચાલ.